હલો.
હલો મારો અવાજ આવે છે?
હા આવે છે.
અચ્છા કેમ છો?
મજામાં તમે?
અમે બી મજામાં શું કરતા હતા?
નાશતો ચાલુ હત તમે?
કઈ નઈ બસ કોલેજ આવી ને બેઠી હતી.
હ તે્યારે ભોલે છે.
હા એજ જોવો ને મજા આવે ત્યારે કોલેજ હોય છે.
ભણવાનું બી ઇમ્પોર્ટન્ટ છે પણ
એ તો છે પણ એક હોય ટાઈમિંગ કે હોય આ સમય સુધી જ આમ કોલેજમાં કે આ સમય સુધી જ આવવાનું કે આ સમય સુધી જ આપડા, લેક્ચર પતિ છે. આમ તો ક્યારેક ચાર વાગે છોડે ક્યારેક ત્રણ વાગે છોડે સાડા ત્રણ ને છોડ થોડે, આમ કઈ જ નક્કી નથી હોતું.
કોલેજમાં ના હોય ને સ્કૂલમાં રૂલ્સ એડ રેગ્યુલેશનસ
પણ એક એટલીસ્ટ એટલું તો હોય હવે જો અમે આજે ગયા ત તો ચાર લેકચર હોય. તો એક લેકચર પછી એક લેક્ચર નતો. તો ત્યારે બીજો છેલ્લો હોય એ ગોઠવી દેવાય. કે પછી આમ એડજસ્ટ કરી દેવા. હવે એક લેક્ચર વળી ખમી જવાનું આ કોલેજમાં ગુમવાનું વળી લેકચર એટેન્ડ કરવા જવાનું. વડી બ્રેક હોય વડી લેક્ચર હોય. આમ બસ દૂર દૂર થી આવતો હોય એ લોકો ની બસ ભી છૂટી જાય.
હા એ તો તમારી વાત સચ પણ તમને ભણાવતા બી એવું જ હશે ને આવડું ટાઈમ લે છે તો.
કઈ સારું નથી ભણાવતા, ટીચર્સ ભી હવે ફિક્સ નથી હો થોડાક દિવસ આ આવે થોડાક દિવસ ઉ આવે બધા નવા છે. એમ કોઈ જૂનું કે કોઈને બી એમ એક્સપિરિયન્સ વાળા ટીચર નથી હવે
એ એમ તો ના ચાલે કેમ કે ભણવાનું તો આજ માટ આજકાલ માટે તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
એજ ને એમ એમ થાય કે સ્કૂલમાં હોય કે ફ્રેશ ટીચર હોય નવા નવા તો ચાલ હવે કોલેજમાં આપડે આમ થોડાક એક્સપિરિયન્સ હોય જેને આવડતું હોય એવા ટીચર જોઈએ પણ અમારા કોલેજમાં તો બધા નવા નવાને કોઈ સરખી રીતે ભણાવી જ ના શકે આવીને ક્લાસ માં ક આવી બોલી જાય પૂછે પી નઈ ને એટલું બધું એ લોકો પાસે હોય બી ને એ જાણકારી વિષય ના બારેમાં
હા એ તો અમારી સાથે પણ થાય છે નવા નવા આવે એ તો પેલા સ્કૂલમાં ભણાવેલા હોય છે એમ જ હોય કે અમે સ્કૂલમાં જ ભણાવીએ શું બોલે શું કરે તો આપણે કાંઈ ખબર જ ના પડે તો પણ આપણે એડજસ્ટ કરવું પડે એ તો કંઈ ના કરે
હા ભલે સ્કૂલ માં ભણાવીને આવે તો એ લોકોને થોડુંક તો આઈડિયા હોય કે કે ભણાવ આ તો હમણાં જ માસ્ટર્સ પૂરું કર્યું હોય ને કોલેજમાં ભણાવવામાં જોઈન થઈ જાય હવે એ લોક કોહમણાં જે સ્ટુડન્ટ માંથી છૂટ્યા છે શું આમ આખા કોલેજ ના પ્રોફેસર ની એ લોકોને જોબ મળી જાય હવે એ લોકોને શું આવડે
પણ ઓમ તો એ લોકો હમણાં ભણીને ઉર્યા હોય તો એ લોકોને બી સ્ટુડન્ટ ન પેન તો ખબર જ હોય ને કે કઈ સ્થિતિ માંથી સ્ટુડન્ટ જાય છે ગુજરે છે. ટીચર્સ કેવું ભડે છે એલ એ તો એને બી ખબર હોય એ તો એને ના કરવું જોઈએ કેમ કે એના ઉપર જે કેમ કે એના ઉપર જે બી કેમ કે એના ઉપર જે બીતી હોય એ તો એને ખબર હોય ને કે હવે મારા ઉપર જે બીતી છે એના એને સહન કરવા નહી આપું
હ એ લોકો પાસે જાણકારી હોય વિષયની પણ એ લોકોને ભણાવતા ના આવડે કઈ ક્યારેક ક્યારેક તો આમ મોટી અમારી ટીવી છે. એનામાં ચાલુ કરી દે પી ડી એફ ને એ જ વાંચ્યા રાખે પછી એ પોતાનાનામ જ સમજાવે આમ આમ છો કરા બધા કંટાળી જાય થોડુંક કમ ક્વેશ્ચન પૂછે કે થોડુંક વચમાં હસાવી દે કે હવે એવી કહાની સુનાવે કે કો કેવા એક્ઝામ્પલ આપે ઉદાહરણ કેવા આપે તો આપડે છોકરાઓને મજા આવે
હા એ તો છે અગર કોઈ ટીચર સરખું ભણાવશે નહી ને એમમાં તો મજા ના આવે કે વચ્ચે વચ્ચે મસ્તી કરાવે હસાવે થોડુંક મૂડ ફ્રેશ કરાવે સારી રીત તે ભણાવે એ તો અલગ છે.
હા આવી જાય પછી ખાલી વાંચા કરે પછી વાંચલું બોલે વાંચીને તો આપડે ભી કહી શકીએ શું છે અમે બાર નું કે બીજું ના સમજાય જે લખીને આવે એઈજ વાંચ નહી સમજાય દવે આમાં તો છોકરાઓ એટલા કંટાળ જાય કે અમા ક્લાસ માં તો એસી જણાનું છે ક્લાસ ખાલી ત્રીસ જણા માંડ આવે ક્લાસ માં એવી પેલા લેક્ચરમાં વીસ હોય પછી બીજા ત્રીજા ચાર માં તો ત્રીસ હોય પછી છેલ્લા લેકચરમાં તો સાવ પંદર થઈ જ જાય
હા એ તો ના ચાલે કેમ કે એક ભણતર એવી વસ્તુ હોય જેમાં પોતેને ભણવાની બી ઈચ્છા હોવી જોઈએ ને ભણાવવા વાળા ની બી ઈચ્છા હોવી જોઈએ ને એને ભણાવતે પણ આવડવું જોઈએ
હય ના આમ થોડુંક ખસાવે કે થોડાક જોક મારે તો આમ મજા આવે કે છોકરાઓને ઊંઘ ભી ના આવે ક્લાસ માં ને અમે એ લોકોને ઇન્ટરેસ્ટ બી જાગે ક્લાસ માં
હા એ તો છે અગર એ સારી રીતે ભણાવશે જ ની તો કોઈને મજા પણ ની આવે ને રિઝલ્ટ પણ નઈ દેખાય એમનું
હ એજ ને કેમ કે હવે મીન્સ આપણે કોલેજ વાળા ને સમજવું જોઈએ કે આવા નવા નવા ટીચર્સને રાખે છે પણ એ લોકો પોતાની પાસે એક્સપિરિયન્સ નથી કો એક્સપિરિયન્સ વાળા ટીચર રાખે તો શું કે છોકરાઓને પોતાનું જે એક્સપિરિયન્સ છે એ મીન્સ જે નોલેજ છે એ શેર કરી શકે છોકરા છોકરાઓને આમ આવડે સારી રીતે કેમ કે આ એના ભવિષ્ય નો સવાલ હ કેમ કે કોલેજમાં આવો એટલે આગળ હવે આપને ઈ જ પૈસા કમાવાનું કે જોબ કરવાનું એનું જ છે આગળ તો એ ટીચરસ જ આવા નીકળે તો આપને શું શીખવાડશે એ
હા તો તમને કમ્પ્લેન કરવી જોઈએ ને
કેટલા ટીચર્સ ની કમ્પ્લેન કરી હર સાલ નવા ટીચર્સ કેટલા બધા નવા ટી ટીચર આવે છે હરસાલ હવે કમ્પ્લેન કર્યું તો કેશે કે બધામાં તમને જ પ્રોબ્લમ
હા એ તો છે કેમ કે અમુક તો કોઈ બોલે પણ નઇ એ તો ડરતા ભી હોય ને અમુક તો આવે ન‌ઇ એટલે એ ઓમ ના બોલે દેખાય તો આપડે જ ન‌ઇ
એજ ને કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ શું છે આપડા જેવા છે કે જેને આગળ જોબ કરવી છે કે કઈક કરવું છે ઘણા બધા ને તો ખાલી ભણવા ખાતર ભણે છે એ લોકોને તો નડતું જ નથી આ પપ્પા નો ધંધો ચલાવવાનો હોય કે પછી બીજું કરવો એટલે એ બોલતા નથી ને આપડે બોલ તો પછી બધા ટીચર્સ એમ કે છે કે તમને જ પ્રોબ્લેમ છે બીજાને તો કોઈને પ્રોબ્લેમ જ નથી
હા ને ક્યારેક તો કેવું થાય આપડી ટીચરને એમ કનેમને આ ખબર ના પડી તો એમ કે તમનેટલી પણ વસ્તુ ખબર નથી તે નામ અમને તો કેટલું સંભળાવી દે તો
હ એ જ એ નથી સમજતા કે આ હવે આપણું ફ્યુચર નો કે આપડો જોબ કરવા માટે પૈસા કમાવા માટેનું મેન જે છે વર્ષ છે આ બધા તેમાં આપને પૂરતું ધ્યાન આપ અપાવે ટીચર્સ ને એટલું બધું પૂરતું શીખવાડે તો શું એ કે આપણું જરીક જ્ઞાન વધે આપણું નોલેજ વધે
હા એજ ને અને ઉપરથી ટીચર્સ કેવું કે ખબર હે કે તમને આમ નથી આવતું તને ઓમ નથી આવતું તમે આમ કરો તમે ઓમ કરો અરે ભાઈ પણ તમે એ નથી જોતા કે અમે એમ કરી રહ્યા એ પાછાનું કારણ જ તમે છો તમે સારું નથી ભણતા એટલે તમે આમ કરે છી
એજ ને હવે તો કેવું આપડે ભણવામાં રૂગુ બધું આ પેલા જેમ બધું બુક માંથી વાંચો કે આમ કરો કે તેમ કરો હવે આપણા ફ્યુચરમાં એ આઈ આવી ગયું છે કોમ્પ્યુટર થઈ ગયું છે કેટલી ટેકનોલોજી આવી ગઈ છે કોણ બધું બુક વાળું કરાવે છે થોડુંક પ્રેક્ટિકલ નોલેજ બી આપવું જોઈએ કોલેજ વાળા બધું બુક્સ માં જે આવે એજ ભણાય રાખે પ્રેક્ટિકલ નોલેજ તો આપતા જ નથી
અરે હા મારી સાથે જ હમણાં બે વીક બે દિવસ પેલા થયું તું મારે હમ પ્રોફેસર એને એના એને પ્રનાઉન્સિએેશન કરતા આવે ને અમને લખવાનું એવું હતું. તો એને કઈક હની હની નું કઈક હે ને એને અલગ પ્રોનાઉન્સિએેશન કર્યું. તો મેં પૂછ્યું કે મેમ શું કીધું તો કે હની. વડી મેં પૂછ્યું કે મેમ શું કીધું બની તો ઈ કે ના હની એવું કંઈક અજીબ અજીબ પ્રનાઉન્સ કર્યું તું. ત મેં બે ત્રણ વાર પૂછ્યું તો એ લોકો ગુસ્સે થઈ ગયા એક તને આટલી પણ ખબર નથી પડતી તમને આના સ્પેલિંગ નથી આવડતા, તમે કોલેજમાં કેમ આવ્યા, તમને કેને એડમિશન આપ્યું. ત્યારે તો ત્યારે તો મને એમ થયું કે મને બી એમ કહી દેવું જોઈએ કે તમને પ્રોફેસર કોને બનાવ્યા છે. તમને પણ એટલી ખબર નથી કે કોઈ સ્ટુડન્ટ સાથે કેમ બિહેવ કરવાનું, એને કે કેવી રીતે ભણાવવાનું.
હ એજ ને કેમ કે હવે જો બધું અકાઉન્ટ કે એવા સબ્જેક્ટ આવે તો બધું ચોપડામાં લખાવે. કે અમારો સમ હોય એ બુકમાં સોલ્વ કરાવે. પણ હવે કોણ બુકમાં સોલ્વ કરે છે. હવે તો બધું કોમ્પ્યુટરમાં જ થઈ ગયું બધા આંકડા આપણે કમ્પ્યુટરમાં લખ વાના એમ આપને શીખાવું જોઈએ. ના કેે બુક વાળું કે એવું બધું કે જે ફ્યુચરમાં આપને કામ લાગે એવું બધું શીખ શીખવાડવું જોઈએ હવે તો.
હા એજ ને હવે તો પેલા પેલા તો એવું નહોતું કે નોટ્સ તમારી કમ્પલીટ જોઈએ કે આમ કે ઓમ હવે તો ભાઈ પ્રોફેસર એમ કે મે તમારી નોટ તો કમ્પ્લીટ જ જોઈ છે ભાઈ અમે સ્કૂલમાં છી.
એને ભલે આપને આવડે કે ના આવડે પણ એક્ઝામમાં માર્ક્સ સારા આવવા જોઈએ. ગમે એમ ગોખીને જાવ કે ગમે એમ કરીને જાવ. ને આપણી બુક કમ્પ્લીટ હોવી જોઈએ. એ લોકોને એવું નથી કે છોકરાઓને કેટલું આવડ્યું કે, શું આવડ્યું બુક એ લોકોની કમ્પ્લીટ ને માર્ક્સ આવવા જોઈએ ગમે એમ કરો.
ને અમુક ટાઈમે કેવું થાય ખબર માર્ક્સ આપને વધારે સારા આવી જાય ને તો એમ કેસે તે કેના માંથી જોયું. તો એ નથી જોતા કે આપણે મહેનત કરી છે.
હા એજ ને એ લોકો પછી મહેનત આપડે કરી એક તો એ લોકો ભણાવે ની. આપણા સારા માર્ક્સ આયા ને તો એમ કેશે અમારી મહેનત ના લીધે. પણ એ નથી જોતા કે એ લોકોએ તો કાઈ સરખું ભણાયું જ નથી. એ તો બધે આપણે જાત મહેનતથી આપણે સારા માર્ક્સ લઈ આવ્યા છે.
હા એજ ને ઉપરથી હવે તો એઆઈ છે એટલે આપણે વધારે સારું છે. કેમ કે નકા એઆઈ ન હોત ને પ્રોફેસર આપને ભણાવત ને તો તો સો ટકા મને તો કેટી આવત જ. મારે તો કાઈ જ નથી આવડતું.
હા હું બી બધા ક્વેશ્ચન ચેટ જીપીટીમાં નાખું. પછી બીજું બે બે ત્રણ સાઈટમાં નાખું. અને આન્સરને પછી બનાવીને લખું. હવે આ કોલેજ વાળા શું સમજાવે છે એજ ખબર નથી પડતી.
હા એજ ને અગર ચેટ જીપટી ના હોત તો તો મારું તો કાઈ જ ના થયું હોત. મારું શું કોઈનું ના થયું હોત કેમ કે બધા હમણાં એઆઈથી જ ભણે છે.
હા એજ ને બધા સ્ટુડન્ટ એઆઈ જ વાપરે છે. બધ જે જોવો એ ચેટ જીપીટી ચેટ જીપીટી એમાંથી જ આન્સર ફાઇન્ડ કરે એનામાંથી જ આન્સર લખે.
હા એજને ને વળી ટીચર્સ એમ કેશે કે મેં ભણાવ્યું તું એ તમે નથી કર્યું ને આ તમારે ચેટ જીપીટીના આન્સર નહી હાલે તો ભાઈ અમે જઈ ક્યાં? તમે નથી ભણાવતા સારું તો અમે શું કરી.
હા એક તો પોતે સરખું ના ભણાવે, ને આપણે ક્યાંકથી ગોતીને લાવી આન્સર તો કેશે કે આ આન્સર ની ચાલે એમ થોડી ના હોય કે તો તમે સારું ભણાવો ને.
હા એ જ ને એ તો પોતનુ એને દેખાતું નથી ને એને એમ જ છે કે ના અમે તો બેસ્ટ તે છે માકૅસ સ્ટુડન્ટ જ નથી કરતા. પણ બધા માં સ્ટુડન્ટ નું જ ભૂલ જોવે સ્કૂલમાં પણ એવું થતું.
હા એજ ને.
હા.
ઠીક છે લો હવે.
ઠીક છે લો.
એ હા.